કરો તો
કઈ ની તમે શું કરો?
કઈ નહી હું તો એમ જ સૂઈ રેલી હતી.
હા મેં છે ને હમણાં પાત્રા બનાવતી હતી
અચ્છા પાત્ર બનાવતા હતા મને પણ મોકલજો ને
હા તમને નહી મોકલા તો તમે થોડી એમ રહેશો તમે તો આવી જશો ઘરે પાત્રળા ની સ્મેલ ના હું મજાક કરું છું પણ તમ તમનેમ ખાવાનો શોખ છે મને ખબર છે એટલે હું તમારા માટે સ્પેશિયલ વધારે બનાવું છો કે હું તમને પણ આપા અને વધારે જ આપા
અચ્છા હા અને મેં શું કવું કે પાત્ર કેવું છે બને કેમ કે પણ ઘરે એમ બનાવનું ટ્રાય કરો ને મને નહ આવડે પાથા બનાવતા
એ તો બહુ ઈઝી છે જો આપડે શું કરવા પાત્રા પાત્રળાનું જે પત્તું આવે ને તે મંગાવી લેવાનું હા એજ અરબી નું પત્ર આવે ને તે મંગાવ લેવાનું પેલા
હ
પછી શું થાય કે જે ચણાનો લોટ છે એટલે બેસન ચણાનો લોટ છે તે પછી તેમાં આદુ મરચાં અને લસણ નો પેસ્ટ આવે તે બેસનમાં નાખી દો પછી મીઠું હળદર પછી લાલ ભૂક્કી મિરચી અને કોઈ ગરમ મસાલો પણ નાખે છે એહી નાખી દેવાનું મેં તો નાખું અને જરા ખાંડ નાખી દેવાની ના તો એ પાવડર પણ નાખી શકાય પછી મિક્સ કરી લેનું આખોને એના અંદર પછી એટલે મીડિયમ પેસ્ટ બનાવવાનું છે ને આપડણે પાત્ર પર લગાવવા માટે એટલે મીડિયમ તૈાર કર એકમ ઝડું જે રાખવાું છે ને ના એકદમ જાડું પણ ને એકદમ પતલું પણ ના હોય પછી શું કે એક એક પતું લાવ ને તેના પર ચોપડવાનું એક એક કરીને ને સોપડને પ તીજું એમ કરીને પછી તેને ગોળ ગોળ ગોળ ગોળ કરીને કરી દેવાનો ગોળ ગોળ કરી દેવાનો બધાને પેલો જે પાત્રાનેી દાંડી હોય ને તે કાઢી લેવાની પણ પછી એને ગોળ ગોળ કરી ને બાફ મકી દે કુકર આવે છે આ તમે જેમાં બા બાફવાનું હોય તેમાં બાફવા મૂકી દો પછી બફાઈ જાયને જે પેલું આપડે જે લોટ બેસન ન બ ને તે જાડું જાડું થઈ જાય ને તો આખું એમ જાડું થઈ જાય તો પછી તેને પીસમાં કટ કરી લેવાનું ઠંડુ થવા દેવાનું જ રાક પછી શું ઠંડુ થઈ જાય ને તો ડીપ ફ્રાય નહી કરવાનું એમ નોર્મલ ફ્રાય કર કોઈ કોઈ ડીપ ફ્રાય કરે છે પણ હું નોર્મલ ફ્રાય કરું છું હું ખાલી ફ્રાય કરું છું તો તેમાં શું કે તેલ લેવાનું રાઈ નાખવાનું જરાક તેલ ગરમ થઈ જાય ને તો રાઈને છટકવા દેવાનું જરાક પછી છે તેમાં તલ નાખીને પાત્રરા નાખી દેવાનું. પછી શું તેને ફ્રાય પેન થઈ એમ હલાવી લેવાનું તો જરાક વાર માં બંધ કર તો થઈ જાય એમ પાત્રા.
અચ્છા હા મેદુ અને પછી મેં શું કયું આમ
પછી સોસ ને ચા સાથે ખાઈ લોઉ હમ્મ.
હા નહી પણ જમને ચા સાથે એમ ગમે નાસ્તાની જેમ. પછી દાળભાત સાથે પણ મસ્ત લાગે.
હા એ તો છે.
અને મે મેં છે ને જેસે કેક બનાવવાનું ટ્રાય કરતી હતી તો કેક બયનું પણ એટલું બી કઈ ખાસ નહી લાગ્યું ખાવામાં
અચ્છા કેમ શું તમે એટલે કેવી રીતે બનાવ્યું મારે પણ મેં પણ બનાવેલું પણ મારું પણ બનેલું નહી હતું કેમ કે મારાથી ભૂલતી છે ને બેકિંગ પાવડર એ બધું વધારે પડી ગયું તું ને મીઠું પણ હું એ નાખી દીધું
હા-હા મે તો પણ ડાયરેક્ટ બનાવે તો ચોક બિસ્કીટ નહી આવે તેના
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ.
ને એમ તોડી મૂક્યું હતું અને જેની ક્રીમ હતી ને તે બધી સાઈડ પર કાઢી મૂકી એક બાઉલ માં પછી એને મિક્સ મિક્સ કરી એમાં ચક બટર બી નાખી મૂક્યા ને દૂધ જેમ કે ગાળી થઈ જાય એની ક્રીમ. મેં ચોકો લાવા કેક બનાવતા ને એટલે પછી જે પીલું હતું ને પેસ્ટ આખું બંધ કરી મેકયુ હતું જે બિસ્કીટ હતા એને ભૂકું કરીને જરાક અને થીક ક્લિયર કરી મૂકી હતી એની. પછી એને ને સ્ટીમ કરવા માટે રાખી દીધું બાફવા માટે. પછી જયારે બફાઈ ગયું ને ત્યારે એની અંદર જ્યાં કાણું કરીને ચોકલેટ નુ જે ક્રીમ બનાવ્યો હતો તે નાખી દીધું જેમ કે. ચોક બ્લુ ચોકો બ્રાઉનની થઈ જાય.
હા પછી એમાં બધા ડાયરીમિક પણ એક આખું નાખી દે છે ને!
હા-હા એ.
મોમોસ ટાઈપ બનાવાનું ને એને કે એમાં બધું નાખી દેવાનું પ પછી બંધ કરી વાનું પેક કરી દેવાનું. હા પેલા તમે કેક તો કેવો. હા તો મોમોઝ કહી દઉં મને મોમોસ ના ગમે એટલું એટલે હું બનાવું પણ નહી.
અચ્છા તો રેવા દઈએ પછી.
ના પણ તમે કહી દો એમ કોઈક વાર બનાવાનું મન થઈ ગયું કોઈ બધાને તો બહુ ભાવે છે તો કોઈ વાર ઘરે બહાર ના લઈ જવાય તો ઘરે જ બનાવી લઈ.
હા એ પણ છે તો છે ને તમને બે રીતે નુ બતાવો હને મોમોસ એનો તો છે ને વેજી જે શાકભાજી હોય ને જેમ કે પત્તા ગો કોબીચ પછી, ગાજર પછી, કાંદા
કાંદા પણ નાખે છે.
હા હ કોઈ કોઈ નાખે પીલા વાળા કાદા નહી પેલા લીલા વાળા.
અચ્છા હા.
હા બસ એ બધું ને એમ પેલા છે બારીક પેલું હુ કે વાય અ ઝીણું ઝીણું કટ કરી લેવાનું એકદમ જ પછી છેને જક મીઠું નાખી દેવાનું પછી જે મીઠું પાણી છોડે આપડેને ફેકી દેવાનું પછી કા એક ફ્રા ફ્રાય પેન લેવાની એમાં જરાક ઓઈલ નાખવાનું પછી જે આપડે કટ કર્યું છે. બધું પેલાની ફાય પેનની અંદર નાખ્યો પછી જ્યા બે ત્રણ વાળા એમ ચલાવ જ ધી ગોલ્ડન ટાઈપ ના થઈ જાય અને તમને અગર જો સાદું ખાવાનું હોય તો જરાક એવા મી મીઠૂ ને વિને કર ઓ મીઠું કઈ પણ નાખી શકો અને પછી એને બહાર કાઢી મકો પણ તમને જરાક મસાલેદાર ખા વુ હોય ને તેની અંદર મીઠો પણ નાખો તમે જરાક. પછી વિનેગર સોયા સોસ ચીલી સોસ અને ટમેટો સોસ. એ નાખીને પણ એનો જે મસાલો હોય ને તે બનાવી શકો તમે પછી તે મસાલા તો એમને બાળમાં લઈ લેવાનું પછી છે ને એ પેલા મેદા ને એમ ગૂથી લેવાનું હરખી રીતે. અને જરાક વાર માટે છે ને બહાર દેવાનું એમ જ્યાં સુધી આ મસાલા બનાવી ત્યાં સુધી થોડીક વાર માટે દીવા દેવાનું. હાને.
હા-હા.
પછી છે ને એને પછી નાના નાના પેલા આપણેે કેવી તો પુરી બનાવીએ.
હા હા ગોળ ગોળ શેપમાં તેને કટ કરીને પછી તેને તો ભરી દેનું ને એને શેપ જે
હા હા એજ પછી તમે જે મસાલો છે ને તે પનીર નો મસાલો પણ બનાવી શકો પત્તા ગોબી નો પણ બનાવી શકો તમને જે મન હોય તે ખાય ખાવાનું જે મન હોય તેના હિસાબે મસાલો બનાવો. પણ જે મેં તમને કીધું ને ઇ રીતે પછી પેલા મોમોઝને એમ હાથ થી જેમાં આપણેે ઘુઘરા કરીએ ને. તેવી રીતે આપણે એને મોમોઝ નો સેપ આપી દેવાનો. તમે ગોળ પણ આપી શકો આળુ પણ આપી શકો. તમને ગમે તે શેપ આપો. હા સર આપો એને પછી તમે ફ્રાઈ વાળું અગર ખાવાનું હોય ને તળેલું તો તમે એને તેલમાં પણ તો તળી શકો પણ અગર જો તમને હેલ્ધી ખાવાનું હોય ને તો તમે એને જેમાં ઈડલી અને ઢોકળા ખાંડવી એ બધો બાફીએ ને તેમાં બાફવા માટે રાખ પાણી લઈને પછી ગરમા ગરમ મોમોસ ત્યાર. અને એની ચટણી તમને ખબર કેવી રીતે બને તો તમને ખબર જ હશે.
હા એ તો મને ખબર છે ટામેટા મરચા એ બધાને પીસી ને બનાવે છે. મીઠું નાખીને.
હા હા એજ હા એજ.
હમ્મ હમ્મ બરાબર હા.
હવે મે તમને કઈ દીધી ને રેસીપી તો તમે મને બનાવીને ખવડાવજો.
હા સારું પણ મીઠું વાળું સામાન નહી પડે તમે કયુ તો મીઠું ફેકી દેવાનું.
. એટલે પીલું અંદર જેમ કટ કરીએ ને આપડે તો કેવું આપડે બટાકા એ બધું હોય તોાક પાણી ની અંદર મીઠું નાખી લેવાનું પછી જે મીઠો પાણી હોય ને ને જે મીઠું પાણી છોડે તેને ફેંકી દેવાનું.
અચ્છા એટલે જે શાકભજી કાપે છે મીઠુંમાં પાણી નાખીને છોડી દાયને પછી ફેંકી દેવાનુ.
હા એ જ
હ બરાબર.
તો તમે મને બનાવીને આપજો.
સારું હમણાં તો મેં વડા જ બનાવા પેલા તો
અચ્છા ક્યારે બનવાના છો વડા એ દિવસ મે તમારી ઘરે આવું ને
રવિવારે બનાવા
ચાલો સારું છે, એમ પણ રવિવારના દિવસે મારી રજા હશે
હા સારું તો કઈ ની આ હમણાં જેઠાલાલમાં જોતી હતી તો દયા ખાંડવીને એ બધું બનાવેને તો એમ બનાવવાનું મન થઈ જાય કોઈ કોઈ વાર
તમને ખાંડવી આવડે કે બનાવતા?
હા આવડે છે, એટલે બનાવ્યું નથી પણ મને ખબર છે, કઈ રીતે બને
બને?
ખાંડવી?
હા.
હ તો એમાં શું હોય એ જે બેઝ ચણા નો લોટ હોય ને ચણાનો લોટ તેમાં છાસ નાખીને તેના પર ચલાવ્યા કરવાનું ચલાવ્યા કરવાનું ચલાવ્યા કરવાનું જ્યાં સુધી જાડુ ના થઈ જાય. તો જાડુ થઈ ગયું આપણું એમાં મીઠું બધું નાખી દેવાનું હાઆ પેલા જ તો જાડુ થઈ ગયું તો એ અ ગરમ જરાક થ જરાક ગરમ હોય ત્યારે જ પેલા પર મૂકી દે ડેવાનું પાટલા પર એમ છીપકાઈ દેવાનું પછી ઠંડુ થાયને એ પેલા ફટાફટ છે ને એને ગોળ ગોળ કરી લેવાનું અને કાપીને એના પર તડકો મારી દેવાનો એવી રીતે એ બ બો ઇઝી છે.
હને એજ અને તમને ખબર? જલેબી ફાફડા જે ફાફડા હોય તે કેવી રીતે બને? ખાલી
નથી એ મને એમ ખબર તો નથી પણ આમ ચણાના લોટથી જ બનતો હશે એટલું ખબર છે.
હમ હમ એજ મસ્ત લાગેને આવા ફણસાણ એ બધું ખાવાની મ તો બવ જ ગમે હા એટલે મેં જ એક વાર ટ્રાય કર્યું હતુ પણ મારું સારું ની બયનુ કેમ કે એમાં મીઠું નાખવાનું જ ભૂલી ગેલી મેં
અચ્છા મીઠું પછી એમાં અજવાઇનને પણ નાખો
હા એજ અજવાયન તો નાયખોતો પણ મીઠું જ ની નાયખો
અચ્છા બરાબર
હા અને મને અમે લોકો મેં ને મારી અ બાજુવાળી એક ફ્રેન્ડ છે ને તેની હાથે મમ્મી લોકોએ છે, ને ગુલાબજામુન બનાવાનું ટ્રાય કર્યું પર અમારું ગુલાબજામુન બઈનુંજ ની હતું જે દિવસે
અચ્છાઆ હા બરાબર પણ ટ્રાય કર પણ તમે કોશિશ કયરી તે જ બરા બર છે, કોશિસ કયરી તે એમ સારું કેવાય ને કે તમે કોશિસ
હા એ જ ને મેં છે ને જે મારી એક ફ્રેન્ડ જે મારી ફ્રેન્ડ હાથે મેં બનાવતી હતી ને મેં એને કીધું કે આવી રીતે કરવાનું જાગ પણ એ તો છે, નાખી નહી કે નહી આવી રીતે ની એવી રીતે કણ છે, પોતાનું ચલાવતી.
હા તો દૂધ તો મેં નાખ દૂધ તો એને નાખેલું જ હતું ને
બો જરાસ નાયખુ હતું.
અચ્છા સારું ચાલો હું ફોન મૂકું હા ને
હા હા સારું નાઈ હને